બાઈ.
આપડે તો ભાઈ મજામાં જ ઓલવેજ.
હા તમે તો મજામાં હશો પણ યાર મારું થોડુંક ટેન્શનમાં જેવું છે શું કર હ.
ભાઈ હનુ ટેન્શન છે તમ
અરે તને ખબર તો છે કે અત્યારે હ આપણે ચોમાસું આવી રહ્યું છે. અને હવે પછી આપણે કઈ હું કે ખેતી કરવાનું કય બિયારણ સારું હોય એ બધું આમ બહ એમ ટેન્શન છે ગયા વખતે બી મે બિયારણ બીજું બીજું લાવ મકેલું ને અને એમાં એના લીધે બધું બી આખું પૈસા બી પાણીમાં જતા રેલા યાર અને પાક પણ એવું કઈ સારું નહી થય જેનાથી મને નફો પણ ક થયો નથી. કઈ ફાયદો ને એવું હવે શું કરું તમે જ કેવું.
ભાઈ એમાં ચિંતા નહી કરવાની. આપણેને સમજી વિચારીને શાંત રીતે આપણે વિચારીને બિહારણ લેવું જોઈએ કારણ કે જો આપણે સારું બિહારણ ન લેશું તો આપણને નુકસાન જ થવાનું. જે જમીનની ફળદુળતા છે ને એના હિસાબે આપણે બિયારણ લેવું જોઈએ અમુક આપડા ગામડા વિસ્તારમાં છે એને જમીન કેવી છે એની ચકાસણી કરી બદ જ આપણે સારું બિયારણ લેવું જોઈએ અમારા ગામડા વિસ્તારમાં મો ભના ખેડૂતો પોતાની જમીન કેવી છે એના હિસાબે જ બિયારણ લેતા હોય છે એનાથી એ લોકોને સારો ફાયદો થાય એટલે તમે પણ જેમ બને તેમને ભાઈ આ સારું બિયારણ વાપરો. સમજી વિચારીને. એનાથી તમને ચોક્કસ એકા કોઈને કોઈ દિવસ તમને ફાયદો તો થાય જ અને શાકભાજીને એવું કરવાનું ભાઈ જેથી કરીને ઘરે ખાવાનું મળે અને વધારે રહી તો પછી વેચી દેવાનું. એટલે એ તો તો થાય ભાઈ. એટલે તમે ચિંતા નહી કરવાની. પાણીની વ્યવસ્થા તો હ ને.
હા હવે તો પાણી ન તો કઈ નને એું કઈ પ્રોબ્લેમ નહી અમારે પણ ગયા વર્ષની જેમ એમ આખું મહેનત પાણીમાંની જેવી છે એમ કેમ કે ગયા વર્ષે બી બીજા બીજા લોકોને સાંભળીને પેલું બીજું જ બીયાર લાય લ કેમ આપણા જમીનમાં થાય નહ એવું બિયારડા એ મકેલો હા. અને પછી એ સારી બી પાક બી થયો નહી અને ઉલટા ન આપણો ખર્ચો વધી ગયો હવે શું કરું આવામાં? હવે તમે હ ને તમે આ વર્ષે ક કેવા અભિયારણ્ય લાવવાનું છ.
તો અમે જો જોઈએ પપ્પા લોકો કે બન લાવતા છે પણ એ લોકોને એ લોકો સમજી જ બન લાવે જેથી કરીને સારો ગયા વર્ષે સારો પાક નીકળેલો. પેલું આવી ને એ અગિયાર અગિયાર કેથી કેવું કે પેલા આવે ને કે એ લોકો ને આપણે ચોક્કસ માહિત નથી. પરંતુ એ લોકો લાવે સાતસો છિયાસી આવે ને ભાત સાતસો સિયાસી વાળું એવું. એ એનાથી સારું પેલું પાક સારો થાય. અને ખેતી આપણા ભારત દેશની મુખ્ય છે બધા લોકોને મોસ્ટ ઓફ બધા ખેતી પર નિર્ભર કરે છે. એટલે ખેતી તો આપણે કરવી જોઈએ.
હા એ તો છે આપણે આપણા બાજુ તો કેવું ગામડા વાળા વિસ્તાર અને ડુંગરા વાળો વિસ્તાર કે નહી એટલે આપણે જરાક જમીન જોઈને ખેતી પેલું પાક લાવવું જોઈએ આપણે બિારા લાવવું જોઈએ જેથી પાક પણ સારો થાય હવે છે ને મેં વિચારું તમારા તમારા બાજુ કોઈ દિવસ આય તો આપણે જોવા જશું.
ભાઈ ચોક્કસ આવજો દિવસ આવે ને અમારા ખેતરની પણ મુલાકાત લેજો જેથી કરીને તમને સારું જાણવા મળશે.
હા તમારી તમારા ખેતરની મુલાકાત લેવી જ પડશે કેમ કે તમે દર વર્ષે ખુબ જ વધારે ફાયદો કરોશે એટલે તો જવું તો પડશે જ.
હા ભાઈ ચોક્કસ. આવજો કારણ કે અમારા ખેતરમાં ઘણા બધા ફળફળાથી છોડવા હોય છે અને અમારે ઘર ઘરની આજુબાજુ જે એટલે શાકભાજી ને એ બહુ બધું માત્રામાં કરતા હોય છે. એનાથી તમને શીખવા મળશે અને તમને એનાથી લાભ પણ મળશે કારણ કે જો તમે એ જોઈને જશો. ઈ તમારા ઘરે એનો વિકાસ કરશ જેથી તમને સારા એવો ફાયદો થશે. તો તમે પણ ભાઈ અમારે ઘરે આવજો અને અમારા ખેતરની મુલાકાત લેજો. જેથી તમને પણ કઈ આઈડિયા હશે.
હમ એ તો મુલાકાત લેવી જ પડે એક વાર હ ને બિયારણ લેવા જાવ એના પેલા તમારા ઘરે આવું ને આપણે બિયારણ જો કઈ હારું આપણા બાજુ હું મોટા ભાગનું ડાંગર થાય એમ ડાંગર જ ગયા વર્ષે ખુબ જ ન નુકસાન થયું આપણે પાણી થોડું ખુલી ગયું ત્યારે જોયું આખું ડાંગર માં પેલા આવે ને આપણે ભાત દાણા આવે ને ધણા પેલા જ મરી ગયેલા એમ. દાણા પેલાની મરી ગ એમ. ખબર ને હવે હું થું એના ઉપર દવા છાયટી એ ઉલટો ખર્ચો હવે શું કરું એમાં બહ બધું નુકસાન થઈ ગયું. અમુક વાર હા
તમારી વાત સાચી છે. પરંતુ ગયા વર્ષે જે નુકસાન થયું ને પાકને એનાથી જે પણ ખોડકને નુકસાન થયું એને ભારત સરકાર દ્વારા કેટલીક સહાય પણ આપવામાં આવી છે. કેટલાક ખેડૂત એવા હતા કે લોકો ન આખો જ પાક નિષ્ફળ ગયો તો એ લોકોને જેટલું પણ પાક નિષ્ફળ ગયું ને એનું એ એની એ લોકોને રકમ પણ આપવામાં આવી જેથી કરીને એ લોકો સારું ગુજરાન કરી શકે પોતાનું પાક નિષ્ નિરાશ નહી થાય એમાં લોકોએ સરકાર સારું પ્રયત્ન કરી્યા અને આજે જોઈએ તો ભારત સરકાર દ્વારા અનેક નવી નવી ટેકનોલોજી દ્વારા અને નવી નવી એપ આધુનિક એનાથી આપણે જાણી ક કીટનાશક દવાઓ કેવી રીતે અલગ અલગ એવી આપણને જે ઉપયોગી હોય ને એવી બધી જ માહિતી આપણે એ દ્વારા પણ મેળવીકી તો મિત્રો તમે પણ તમે ટેકનોલોજી નો ઉપયોગ કરો
આવું કે અત્યારે આપણે આ ખાલી મોબલ મોબાઈલ પરથી જાણી શકીએ આવું કે કેવું રોગ થયો છે અને આના માટે શું વાપરવું જોઈએ આવું આવું બી ચાલે કે
ચાલે જ ને મિત્ર. એનું એનું એ ચાલે આપણે એ એ માટે આપણે સક્ષમ રહેવું જોઈએ.
હા તો મને મને તો હવે આવું તો કઈ ખબર નહી એટલે હવે મને પણ જોવું પડે કે ડિજિટલ આપણેેલ રીતે પણ આપ પા ને કેવી રીતે બચાવાય. શ
આપણેને જે કટવાની દવા ર એ એના વિશે આપણે અભ્યાસ કરવો જોઈએ કેમ કે કઈ દવા કયા સમય નાખવાની એના વિશે આપણે ડિટેલમાં માહિતી હો હોય તો પછી આપણે સમયસર આપણે પાક પર નાખી છંટકાવ કરીએ જેથી પાક સો આવે. તમે પણ જે સાણીઓ ખાતર ને એવું આવે એ નાખી દવાનું એ એ પણ બહ ઉપયોગ છે.
હા છાણી ખાતર તો આપણે આપણે પૂરો જે રતાશે જ્યારથી આપણે ડાયને એવી ખાતર ન હતું ને. ત્યારથી એમ. ક્યારથી ચાલતું આવતું છે. આ વસંગમ હવે આવું બધું તો આવું બધું તો આપડે ચાલવાનું જ રે. હા સાણી ખાતર વાળું તો આપણે વાપરવ જ પડે કેમ. કે એનાથી આપણ હોને, ખૂબ જ જમીન સારી થઈ જાય, અને આપણને ખેતી પણ સારી મળે. જાણ્યું ખાતર હું કે આપમ જગ્યાએ અમારા ઘરે કઈ વધારે ઢોરનેવા મળે નહી એટલે છાણ ખાતર તો મળવાનું નથી. તમે કેવી રીતે જુગાડા કેવી રીતે છાણી ખા તેનું
હા ભાઈ તમારી વાત બિલકુલ સાચી છે, અમારા ઘરે માત્ર ને માત્ર બે ભેંસ છે પરંતુ એ બેન એનું શાણ આવે ને એ શ ભેગું કરીએ પે એક મોટું ખાડું બનાવીએ એમાં, આખું શણ ભેગું કરીએ પછી એમાંથી પેલું અમે ખેતરમાં નાખી જેથી કરીને કેરી ર ને કેરી આંબાની આંબાના જડવા એને પણ ફતેથી એ ખાતર સાણી વાપરીએ પછી પાણી નાખીએ અને જે બચીને ખેતરમાં છોડી દેએ. જેથી કરીને ચોમાસામાં આપ ડાંગો નો પાક સારો સારો આવે અને ઉના દરમિયાન કેરી પણ સાડી આવી જેથી કરીને મસ્ત કેરી ભાઈ એકદમ સાડીઓ ખાતર આપણે તો ખેરી પેલી કેરી બી મસ્ત થાય એટલે તમે પણ આવું જુગડ કરજો.
હા એ તો છે ર કેરીના કેરીને એવી એના પર નાખીને આપણે જ તો કેરીને એવી મસ્ત થાય હવે છે ને હવે આ આપણે ખેતી કરતા પેલા છેને મારે આખું પેલા જમીનમાં છાણ્યું કે નાખવું પડશે જ્યારે આખ જમીનને ફળદ્રુપ કરવા. ખરાબ એ પછી એમ જરાક મેં જોવા કે પછી જમીનનું આપણે પેલું નિરીક્ષણ કરવું જોઈએ ને એમ સાંભળ્યું હતું કે નિરીક્ષણ કરીને પછી જ આપણે કયા પાક સારા થાય એ લે થાય તે લેવા જોઈએ એમ.
હા ભાઈ તમારી વાત સાજસે એ પરરંત આપણેની એક એક એક પાક કરીએ ને તો એના પછી આપડે બીજો તરત બીજો પાક ધારો કે આપે ડાંગર નો પાક કર્યો ખેતર મહાભાઈ તો પછી એના પછી આપણે ને ડંગર નહી કરવાનું એના પછી આપણે કઈ કઠોન કરે જેમ કે ચણા છેને મગ છેને અડ અડદ છેને એવી ન કઈ બી કરવાનું પરંતુ એકને એક એકને એક જ આપણે પાક એક જ જમીનમાં કરીએ ને તે જમીન સારી નહી રહી. ફાયદો જ નહી ર રહે. એટલે આપણે વારંવાર જમીનમાં બજ બીજી બીજી ખેતી પે કરે કરવાનું જેથી કરીને પાકસાર ર ફળદુપ રે
હમ આવું તો છે રે હવે હવે આ વખતે તો તમારા સાથે પેલી તમારે મુલાકાત લેવ ને પછી જ આ બધું કરું. તો ભાઈ હું હ ને બેખાંડ દિવસમાં તમારા મુલાકાત લેવા આવીશ ચાલ તમારો ધન્યવાદ તમે મને બધું આપતું કીધું તેના બદલ
ચોક્કસ ચોક્કસ
હા ચાલો
હા ચાલો